તો હા, બો મજા તમે કેમ છો?
અમે બી મજામાં. હવે તો આપડે આજે મે તમને વાત કરતી હતી કે હવે આપણે આપ એક્ઝામ આપણું કમ્પ્ટ થઈ જાય. કોલેજવું તો પછી આપણે જોબ કેવી રીતના શોધી શકીએ, એના વિશે તમને કઈ માહિતી છે?
શોધવા માટે તો હાલમાં હમણાં બધી ઓનલાઈન બહુ વેકેન્સી છે તો ઓનલાઈન પર આપણે આપણો, ડેટા અપલોડ કરી શકીએ. કે છે બધી કંપનીમાં જેવી કે, નોકરી એપ કરીને પણ એક એપ છે ઓનલાઈન, તેમાં આપણે જોઈને આપણને જે ડિપાર્ટમેન્ટમાં જવું હોય એમાં આપણે આપણું રીઝ્યુમ, અપલોડ કરી શકીએ.
હા તમારી વાત બરાબર છે મેપે યુટ્યુબ પર ને ઇન્સ્ટાગ્રામ પર એમ ઘણું બધું જોયું ને એમ. તો એડવર્ટાઈઝમેન્ટ નોકરી નોકરી ડોટ કોમ એપ પર બતાવે. પછી મેં છે ને એને એને જોઈને મેં ડાઉનલોડ બી કરીએ.
હા.
તો એમાં ઘણું બધું બતાવે.
હા બહુ ઘણું બધું છે જેમાં આપણને એમ ઇન્ટરેસ્ટ હોય જે ડિપાર્ટમેન્ટમાં આપણને આ ટાઈપમાં જવું છે તો તેમાં આપણે આપણું બાયોડેટા આપી શકીએ
હા આપડે એમાં છે ને આપડણે રિઝ્યુમ બનાવાનું હોય ને પછી એ લોકો પૂછે પણ આપણને ફ્રેશર્સ છે કે પછી એક્સપિરિયન્સ છે
હા હા એ પણ પૂછ આપે અંદર જે આપડે બાયોડેટા જે બનાવીએ ને એમાં બધી ડિટેલ્સ આપડે ભરી દઈએ ને તે હિસાબે પછી જયારે આપડું ઈન્ટરવ્યુ લેવાય ને ત્યારે એ લોકો પૂછે કે તમે કોઈ કંપનીમાં અગાઉ જોબ કરી છે તમને એક્સપિરિયન્સ છે કે એવું બધું પૂછે
હા એ તો મે કીધું નોકરી ડોટ કોમ વાળી એ સિવાય બી ઘણી બધી એપ
હા હા એ સિવાય બી ઘણી બધી છે પણ મેં એમાં ઘણી વાર એમ જોયું એમ જયારે એડવર્ટાઈઝ આવી ને તો આ નોકરી આપવું ઘણી વાર જોયું
તો નોકરી આપ તો ને એમને ઘણી બધી એડવાસમાં મૂકીને દે
હા
પણ એમાં ઘણું બધું એમાં શું છે કે અમે તો એના કરતા છે ને અમારી કોલેજમાં છે ને અ પ્લેસમેન્ટ વાણો બી આવે
હા.
તો તમારે પ્લેસમેન્ટ વિશે કયો અનુભવ રહ્યો તમારો કોલેજમાં
પ્લેસમેન્ટમાં તો અમે હજુ નહી આપ્યું મળે તમે
હું તો આપવાની હતી ઇન્ટરવ્યુ પણ કોલેજમાંથી છે ને કીધેલું જ નહી કે કેવી રીતને ઓનલાઈન રજસ્ટ્રેશન કરવાનુંને જે દિવસે પ્લેસમેન્ટ આવ્યું તે દિવસે આવ્યું કે પ્લેસમેન્ટ છે કાલે
અચ્છા બરાબર એટલે તમારું પણ રહી ગયું.
હા એ કોલેજોને સરખી માહિતી આપે તો પછી આપડે કરીએ ને પછી લોકો એવું ક કે જેનું રજજીસ્ટ્રેશન ની હશેને ઇન્ટરવ્યુ ન આપવા દેશે એવું કે
હા એ લોકો ભી એમ ટાઈમ પર નથી મોકલતા આમ ગમે તે મોકલી દે છે ટાઈમ
એ તો એ લોકો છે ને બધાને સરખી રીતના ઇન્ફોર્મેશન શેર નહીં કરે. અમુક લોકોને જ અમે ઇન્ફોર્મેશન આપી દઈને પછી એ લોકો એ લોકોની રીતના કરી પણ મને એવું લાગે કે ઘણા બધા પ્રાઇવેટ પ્લેસમેન બી આવે
હા બહુ ઘણા આવે પ્રાઇવેટ બી
આપડે પ્રાાઈવેટ પ્લેસમેન્ટની જો વાત કરું તમને તો આપણા વાપી માં ખબર છે વિનય પ્લેસમેન્ટ કરીને છે. તા છે ને આપડે પૈસા આપવાના
હા.
હમ.
પછી તેમાં આપણેે પૈસા પૈસા તે લોકોને આપ આપડે પછી તેમાં કઈ આપણેે અમુક માણસ ને બી અંદર એડ કરવાના ને તે હિસાબે આમ ચાલે તેવું
હા એટલે એમાં નહ હોય એ આપણેે એ લોકોને પૈસા આપવાના તો એ લોકો આપણે જેટલા પાંચસો હજાર રૂપિયા આપીએ ને એ પ્રમાણે એ લોકો એક બે ઇન્ટરવ્યુ કારે આપ આપું
અચ્છા બરાબર એવું બાકી અમુક જગ્યા એવું ઉ ભી જોવા મળ્યું મેં કોલેજમાં જતી ને ત્યારે મને બહુ ઘણી વાર એમ ડેપો પર ને એ જયારે બસમાં જાાવ ને ત્યારે મને મારે બાજુમાં આવી ને બેસેલા હો તો મને પૂછે તમે જોબ કરવા માંગો તો મેં એક વાર હા એમ લોકોને પાર્ટ ટાઈમ જોબ છે આમ છે તેમ છે બહુ બધું કીધું પછી મેં ત્યાં ગઈ તે લોકો તો ત્યાં ગઈ એટલે તે લોકો તો બધું અલગ અલગ જ બધું કેવા લાગી ગયા કે આવું કરવાનું તેવું કરવાનું આટલા માણસ તો તમે પાછા કરશો તો તે હિસાબે તમને પૈસા મળશે પેલા આપણને એવું કીધું. તમે પાર્ટ ટાઈમ જોબ કરો તો તમને મળશે આવું વર્ક કરવાનું એમ ને ત્યાં ગયા તો ત્યાં પછી કઈક અલગ જ કહી દીધું એટલે મને એવું લાગ્યું કે તેવું હશે એમ
એટલે અલગ એટલે શું કરવાનું ડેટા બધા કલેક્ટ કરવાના કે બધા માણસ લોકોને રેડી કરવાના બધા ઇન્વેસ્ટમે
હા આપડે છે ને એમાં કેવું કે અ હવે મેં જેવી ત્યાં ગઈ તમા મારે કોઈ બી આમ ત્યાંથી એક સબ્જેક્ટ લેવાનું એમ કોમ્પ્યુટર કરવું હોય તો કોમ્પ્યુટર ને હેલ્થ કેર વાળું કરવું હોય તો હેલ્થ કેર વાળું પછી મેં કોમ્પ્યુટર વાળું ને તો મારે પછી પાછા માણસ અમુક બીજા વ્યક્તિને તૈયાર કરવાના મારે પછાડી એમ તે લોકોને મારે અહંયા લાવવાનું ને તે લોકોને આ વિષ માહિતી આપવાની જો તે લોકો ઇન્ટરેસ્ટ હોય તો તે લોકો એમાં જોડાય તો તે પછી મારેમાં એક વ્યક્તિ પ્લસ થાય એમ તો તે હિસાબે પછી મને સેલરી આપે લોકો એ ટાઈપમાં જેવું.
હા એટલે લોકોને કન્વીન્સ
હા હા.
તો પછી તમે એમાં કહ્યું.
ના નથી કરેલું પછી કોલેજને બહુ એમ એ થઈ ગયુંને ફી બહુ ઉભરવાની એમાં તો કેટલી વીસ હજાર કીધેલી
સાની ફીવરવાની એટલે કો બરવાની
હા આ કોમ્પ્યુટર જે કોર્સ લો ને એની ભરવાની ને પ્લસ આપડે બીજા વ્યક્તિની અંદર એડ કરીએ તો આપડુ પૈસા ચાલુ થાય એમ આપડી સેલેરી ચાલુ થાય ત્યાં સુધી આપણને પૈસા એક બી રૂપિયા લોકો ની આપે
આ આપણેને લૂટવાના ઘંધા
હા એક તો છે એટલે મને તો મેમે કીધું ને તો મને એ એ લાગ્યું એમ એટલે મેં પાછું તમને પૂછું કે એવું તની છે ને એમ
ને બધું અમારા કોલેજમાં તો પછી છે એ ક સેસ બેકને બહ ઇન્ટરવ્યુ આવે એ જોબ માટે
હા તે કોણ બીકોમ વાળ જ બીકોમ વાલા કે એમ કોમ વાલા બી એમ કોમ વાળ કરી શકે
એટલે એ લોકો બધાને આપી દે બીકોમ વાળાને બી આપી દે એમ કોમ વાળા ને બી આપી દે પણ છે ને ન પણ એમાં લોકો શું કરે ખબર વધારો કે સેવિંગ એકાઉન્ટ છે પછી એફડી છે તેની અમુક અમાઉન્ટ લોકો પર કલેક્ટ કરવાની એમ અમુક ખા ત બનાવી ને આપવાના બેં કાટના ખાતા એમ છે અમે લોકો એ તો એ લોકોનેના પણ કમિશન મળે
હા અચ્છા બરાબર એ ટાઈપ કરવાનું બીકોમ કમ્પ્લીટ મારું બીકોમ કમ્પ્લીટ થાય પછી પછી મે જોબ એપ્લાય કરું તો મે પ્રાાઈવેટ બેંકમાં મે જઈ શકું કે નહી જઈ શકું એમ
હા જઈ શકીએ નને પણ એ તો પછી બહુ મગજ નો દુખો જયો માથાનો દુખાવો જેવો કરી નાખી એ તો
હા અચ્છા બરોબર મારો એ એવો વિચાર હતો કે બી કોમ કમ્પ્લીટ થાય પછી મેં સરકારી જે બેન્કની એક્ઝામ આવે ને એની તૈયારી કરો એમ ક્લાસ જોઈન કરીને એમ પણ હવે જો હા એકસાહીટ આમ જોબ બી ને જોબ સાથે એમ થતું હોય તો એમ કરવાળા બધા કરે હા હા
પણ આપણે છે ને બીજું બુ તો આપમાં એવું કે આપણે કોઈ ઓળખીહોય ને તું મળી જાય એવું કે બધા
હા હા એ
તમારું શું માનવુ એમાં તમારું શું માનવું એ વિષય પર હલો
હલો
હેલો હા તમેરો અવાજ આવીને આવતો છે ને
હા હા હમણાં આવે
હા એટલે મેં તમને એવું કેમ કે મે બધું એવું કે કે આપડા જો કોઈ ઓળખીતા હોય અને તો વેલું આપણે અપચિત ઓપોર્ચ્યુનિટી મળી જાય છે
હા હા એ તો છે એમાં ઓળખાવ જોઈએ હવે ડિગ્રી નથી જોતા હા બધી જગ્યા આપડે કંપનીમાં બી જવું હોય જ્યાં જવું હોય ત્યાં આમ ઓળખાણ હોય તો આપણને જલ્દી લેઈ લેય બાકી એમ જ આપણે આપડી ડિગ્રી બતાવી ન તો પણ આપણને લેવા નથી માંગતા.
પણ હવે મેં આપડે વાત કરીએ ભણતરની તો બધું ચોપડુ લ કે રેય ગયું હોય તો એમ.
હા.
કેમકે કોઈ આપણને નોલેજ તો
સે હા.
એક તો એક્ઝામ બી એક તો માથા નો દુઃખાવો જેવો થઈ ગયો હોય તો
હા.
એટલે આપડે હવે ભણી રહીએ એટલે પૂરું થઈ જાય એવું નહીં મળે એમ આપણે જોબ કરવા જાઈએ ત્યારથી સ્ટાર્ટ છે રિયલી ભણવાનું તો
હા હા એ તો સાચી વાત છે તમારી.
પણ એના માટે બી આપડે પેલા ભણી લીએ ને પછી આપડે એકદમ ક્લિયર હોય ને ફસ્ટ પાસ બી હોય અને આપણે જોબ મેળવવું હોય તો વધારે બધા માટે જ એકદમ સંકટનો પ્રશ્ન ઉપસ્થિત થાય.
હા.
તમને શું લાગે?
હ તો જે જયારે જોબ મળશે ત્યારે એમ થશે કે હા કઈક છે એમ જ્યાં સુધી નહી આવે ત્યાં સુધી તો એ મ એ ડર લાગશે કે સિલેકશન થશે કે નહીં થશે એમ.
હવે તો બધા ગવર્મેન્ટમાં બી બધી બો ખબર પોસ્ટનીને બી ભરતી ની પેરિસ
હા બહુ બધી મેં એક વાર પોસ્ટમાં કરેલું પણ એમાં શું સેવન્ટી અપ આવેલા એમ તમારા તેમાં સિક્સટી નાઈન જ હતા તેના લીધે રહી ગયેલું.
એવું હતું. પણ મેં જે મને તે ખબર હતી ને મારા સેવન ટી અપ હતા. તમારે મળી જાતે.
હા.
પણ તમે સામે આવો? એસ ટી, એસ સી, ઓ બી સી
અમે તો એસ ટી મા
હા એટલે તમને મલી જાય ની તો અમને ઓ બી સી વાલા ને ની મળે.
હા બરાબર તમારામાં ટકાવારી હાઈ લેવલ પર અતી અહે.
હા એટી ફાઈવ અપ હોય ને તેને મલે એવું કેય.
તીમા ઓછી જ હતી.
હા તો બે ટકાનું વધારે વ્યાજ તે તો મળી જશે
હા પણ અમારા તો તે વખતે કોરોના હતું ને દસમામાં દસમા પછી થાય કેટલે દસમામાં કોરોના વખતે અમારે દસ ની બોર્ડ એક્ઝામ ન લેવાયેલી માસ પ્રમોશન આપી દીધું એમ તેના લીધે ટકાવારી એમ ડાઉન જે નવમાંનું હતું ને એ જ ડાયરેક્ટ એ લોકોએ કરી આપેલું એમ એના લીધે
અ અ રૂમી ત્યારે માસ્ પ્રમોશન થયયું મેં બારમા માં હતી. જવા દેવાની વાત કર તો, હમ ની ટ્વેલ્વથ માં
હા.
પછી બહુ મગજ મારી થાય. તેના પ્યા
હા હ.
એટલે હવે આપડે તો કઈ કહી નહી શકીએ જોબ ન બી નસીબ પર છે.
હા તેવુંજ
પ્રયત્ન કરતું રહેવું
હા. ઘણી જગ્યાએ ઇન્ટરવ્યુ આપી જોવાનું જ્યાં નંબર લાગે ત્યાં જયા કરવાનું.
હા. કઈ તમે મને આપણે જોબ નોકરી કવી રીતના પ્રાપ્ત કરી શકીએ તે વિષય પર આટલી બધી માહિતી આપી તે બદલ આપનો ખુબ ખુબ આભાર. થેન્ક યુ. તમારા સાથે વાત કરી મને ખુબ આ મજા આવી.
હા હા અમને પણ તમારી સાથે વાત કરવામાં બહુ મજા આવી.
બાય.
બાઈ હમ